હા આવી માર આવી રહ્યો છે તમને.
હા આવી રહ્યો છે.
હમણાં જોવ ને તમે હમણાં માર્કેટમાં એટલા બધા સૂઝોની બ્રાન્ડ આવી ગઈ છે જેમકે પુમા છે નાઇક. કી છે, એડિડાસ છે, પછી આ વિરાટ કોહલીએ વાઈટ. નામની એક નવી શૂઝ કંપની ચાલુ કરી છે, પરંતુ હમણાં એમ એસ ધોઈ જે. એટલા વર્ષો પહેલા જે શૂઝ કંપની ચાલુ કરી હતી. તે પણ હમણાં હાલમાં કઈ પણ દેખાતી નથી કારણ કે હણા એડિડસ અને પૂમા છે પછી ના્યાયિક. છે એવા બધા ઘણા કોમ્પિટશન છે જેમાં. તે લોકો એ લોકોને ટકવા દેતા નથી પરંતુ વિરાટ કોહલી એક ટ્રેન્ડ છે જેથી કરીને તેમની કંમની મને લાગે છે. ઘણી આગળ જઈ શકે છે હમણાં કેટલા બધા લોકો તે લઈ પણ રહ્યા છે જેથી કરીને તેમની કંપની ખુબ સારું પ્રોફિટ પણ કરી રહી છે તેથી કરીને લોકો તેમના સૂઝ એટલી રીતે બે કલરમાં આવ્યા છે તે એટલા બધા લઈ રહ્યા છે જેથી કરીને માર્કેટમાં તેમની ખુબ ડિમાન્ડ થઈ રહ્ર્યું છે અને વિરાટ પૂને ના જે ફેન્ શો છે. તે એટલા બધા જોરથી તેસોસ લઈ રહ્યા છે જેથી કરીને તેમને વિરાટ કોહલીના જે હમણાં હાલમાં જે સ્ટીકરો ચાલી રહ્યા છે તે પણ મળી રહી છે તમે શું કેવો છો એમન
હા સાચી વાત છે, તમે જે વિરાટ કોહલી ના વિશે તમે વાત કરી. એ વિરાટ કોહલી ની બ્રાન્ડ વધારે પડતી જમુના જાલી રહી છે મેં પણ સાંભળ્યું છે એમાં ઘણી બધી વસ્તુઓનો સમાસ પણ થઈ રહ્યો છે અને તે શૂઝ પણ એટલા બધા સારા છે અને એ મોઘા પણ છે, જોકે પરંતુ એક સારા ગણવામાં આવે છે અને એડીડાઝ ની એ બધી વસ્તુની એડિડાસ ની વસ્તુ જ મેં વાપરું છું. અને એકચુઅલી મને બીજા બધા શૂઝની કંપનીઓ ગમે છે પરંતુ એટલી બધી મને કમ્ફર્ટ નથી આપતી એડિડાસએ એવી વસ્તુ છે કે એકદમ કમ્ફર્ટ ટેબલ અને રિલાયેબલ વસ્તુ છે એમાં બહુ મોંધી પર નહી હોતી હમંણા વચ્ચે હું વાત કરું મારા માટે ભાઈ લાવ્યો હતો પંદર હજાર ના શૂઝ લાવ્યો હતો એને એકદમ કમફર્ટેબલ અને રિલેક્સ અને મે ઇઝી ટુ ફિટ થાય એકદમ ક્લિયરલી ફિટ એને બે પહેરી શકું છું. અને કપડામાં પણ એજ રીતે ઘણી બધી જોકે મને સૂઝ પહેરવા ગમે છે પરંતુ વરસદનીની સીઝન વચ્ચે આવી જાય ત્યારે પછી છૂટી જાય તો પછી પહેરવાના પાછા નહી ગમે એટલે એક ઈચ્છા કન્ટિન્યુ પહેર્યા કરો તો જ મજા આવે તમારે શું માન એમાં
તમારી વાત એક એકદમ બરાબર છે કે વરસાદના મોસમમાં એટલા બધા સુસો પણ ગંદા થઈ જાય છે અને આપણે જે ગમે તે શૂઝમાં એક જ પ્રોબ્લેમ આવે છે કે આપણે ગમે ત્યા કોઈના પણ ઘરે ગઈએ છીએ ત્યારે આપણે સૂઝ ઉતારવા પડે છે અને પછી અંદર જવું પડે એમાં ચમ્પલમાં એટલી કમ્ફર્ટ આપતી નથી પરંતુ તે એટલી ઈઝી હોય છે કે આપ ફક્ત ઉતારીને જયા, આપણે બુટ વારવાર ઉતારવું પડે છે અને વારંવાર શું લેસ બાંધવી પડે છે. આપણા માટે બઉ કંટાળનો વિષય છે જેથી કરીને અમણા તમે કીધું તે એ પ્રમાણે તમારા પાસે પંદર હજાર ના શુંઝ છે. તેમના ભાઈ લાવ્યા હતા, એ પ્રમાણે વિરાટ કોહલીના જે રેડ શૂઝમણા લોન્ચ કર્યા છે તેમની ઈમાઆરપી બી નવ હો હજાર બસો ને સમથિગ રાખવામાં આવી છે અને જે વાઇડ શુઝ કાઢયા છે. તે તો બાર હજાર પંદર હજારની કિંમત ના છેથી આપણા માટે એટલા જરૂરી પણ નથી જો આપણને આપણે જેના માટે પૈસા એટલે આપણા ઘર હોય તો આપડણે લઈ પણ શકીએ છીએ પરંતુ જો આપણા ઘર એટલા પૈસા આલવા ન હોય તો આપણે ફક્ત એક સોઝ પાછળ આટલા પૈસા વ્યથિત કરવો એ મારા માટે સારું નથી જેથી કરીને આપણે જે સંસ્થાઓ શોઝ આવે છે જે લોકલ માર્કેટમાં આપણને કોપીઓ મળે છે તે પણ ખૂબ સારા શુંઝ હોય છે તે ઘણા વર્ષો સુધી પણ ચાલી શકો છ તેથી કરીને આપણેે તે લેવા જોઈએ તમે શું કેવો છે વાતમાં
હા, સાચી વાત છે તમે કીધું તેમ ઘણી બધી બ્રાન્ડો આવે છે હમણા વચ્ચે જ મેં અ મારા ફ્રેન્ડ જોડે એરદોડર ના શૂઝ લેવા ગયો હતો, હું એક શોપ છે, અમારા ગામમાં જ છે અને તે શોપમાં એ છે કે એ ઓડજોડર ની કોપી સેમ ટુ સેમ કોપી તો એ શૂઝની ઓરિજિનલ પ્રાઇસ નવ હજાર હતી અને મેં કોપી લેવા ગયો તો મને એ જ ખાલી બે હજારમાં મને પડી ગયા હતી એને સુઝની ક્વોલિટી ઓરિજનલ કરતા પણ ઘણી સારી હતી એવું મેં ઓરિજનલ પણ મને બતાવ્યા હતા, ઓરિજિનલ ના નવ હજાર રૂપિયા કીધા જે કોપી હતી એને મને ત્રણ હજાર રૂપિયા કીધા હતા તો મેં બંનેમાં ફરક જોયો પરંતુ એટલો બધો ફરક નહીં લે ગયો લઈ ગયો અને એકદમ સેમ ટુ સેમ અને કમ્ફર્ટમાં પણ એટલ બધું સેમ તમે ચાલો દોડો ગમે તે કરો કઈ તમને વાંધો નહીં આવે એવી ક્વોલિટી હતી અને બીજા પણ બતાવ્યા હતા એડિડા ના પણ બતાવ્યા હતા એડિડાશ માં પણ જે ઓરિજનલ હતી તે ઓરિજનલ અને કોપી કોપી એ ચોખ્ખો ફરક દેખાતો હતો પરંતુ આ હેર જોર્ડન માં ખબર જ નહી પડતીથી ક્યાં શું હશે ને શું કેવું મટીરિયલ યુઝ કર્યું છે એ લોકો એ તમારું શું માનવું
તમારી વાત એકદમ બરોબર છે કે એરડાસ એટલી ભારી કંપની છે અને નાયકી પણ છે, પછી બે જે પણ પૂમાં આવે છે અને તમે કીધું એડિડાસ ના શૂઝમણા એટલા બધા ચાલી રહ્યા છે, ખબર જ નથી પડતી કે ઓરજનલ ખુબીમાં શું ફરક છે, કારણ કે મે એવી બધા સુઝો બનાવે છે, જેમાં એટલી બધી ડિફરન્ટ વસ્તુઓ હોય છે તેમનું મટીરિયલ પણ એટલું સારું હોય છે કે પ્રઇસો પણ ઘણી બધી જાય છે, હમણા એડીડાસ ક્રિકેટને લગતા અને સ્પોર્ટને લગ ઘણા બધા એવા સોસ પણ બનાવે છે, જેની કિંમત ખુબ ઘણી હોય છે દસથી બાર હજાર રૂપિયા વસ્તુઓ પણ એવી હોય છે અને તે અને તેમાં કમ્ફર્ટેબલ પણ એટલું બધું સારું રાખવામાં આવે છે કે, જેથી કરીને તેમની પ્રાઇસ એટલી ઊંચી જાય છે પરંતુ લોકો કે છે કે શર એટલા મોટા મોઘા છે એટલે આપણે તેને લે જોઈએ પરંતુ તેના પાછળ એટલું બધું વસ્તુ લગાડવામાં આવે મટીરિયલ પણ યુઝ કરવામાં આવે છે જેથી કરીને તેમની પ્રઇસ એટલી ઊચી હાઈ જાય જેથી કરીને આપણે પણ તે બાસળ ખર્ચો કરવો જોઈએ અને એ માટે આપણે જો આપણે વધારે ખર્ચો કરીએ તો આપણે સરસો જ મળે તે માટે એ લોકો એટલી બધું કમ્ફર્ટેબલ રાખે છે જેથી કરીને શૂઝ ની પ્રાઇસ વધારે જાય છે, તમે શ
હા, સાચી વાત છે લોકો પૈસા લે છે એની પાછળ આપણને કમ્ફર્ટ પણ આપે છે અને આપણી લાઈફ સ્ટાઈલ એકદમ લક્ઝરીયસ હોય તો આપડે આપ એના પર સર ખર્ચા ખર્ચા કરીએ એ વર્ખિત છે કારણ કે આપડણે એના પસાર ખર્ચા કરીએ છેએ શું કામ કેમ કે આપણને લાઈફ જોએ છે, અને આપણું જે જીવન હોય છે એકદમ સરળ અને કમ્ફર્ટ ઝોનમાં નીકળવું છે, એના કારણ કે આપડણે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરી છે, તમે જાણો છો હું તો અ મેં ચશ્મા હમણાં વચ્ચે લેવા ગયો હતો અ ગે બંધ કરીને કંપની એના ચશ્મા લાવ્યું હતો હું પંદર હજાર ના ચશ્મા લાવ્યો પણ પંદર હજાર અને એની જ સેમ કોપી મને અ મેં માર્કેટમાં પૂછી મને હજાર રૂપિયા મા આપવા તૈયાર હતા પરંત કે પંદર હજાર ને હજારો એટલો ફરક દેખાતો હતો કે પંદર હજારમાં મે નાડમાં પણ તો પણ મને વિઝન એકદમ ક્લિયર આવે છે અને મારા હાક પર પ્રકાશ આવતો નથી પ્રકાશ એટલે જે હમેથી કો આવે છે, કે કોઈ પણ આવે છે તેનો પ્રકાશ જ્યારેય લાગતો નથી, એટલે એ પંદર હજાર ને એક હજાર માં એટલો ફરક હોય છે, કે તમે એમાં ફરક જ ના ખબર પડી શકે બાકી જે માણસ એમાં લક્ઝરયસ અને હોય છે તેને તો બેઠો જ ખબર પડી જાય ત્યાં કયું ઓરજનલ કયું ડુપ્લિકેટ છે તમારે શું માનવું એમાં
તમારી વાત એકદમ બરાબર છે, કે જે લોકો એવી બધી મોટી વસ્તુ યુઝ કર્યું હોય તે લોકોને ખબર જ પડી જાય છે કે કોપી છે કે, પછી ઓરિજનલ છે. જેથી કરીને તે લોકો એવામાં ફસાતા નથી અને જે ઓરિજન વસ્તુઓ છે. તે લે છે કારણ કે તે પણ તેમાં આપણે એકદમ સારી રીતે અને સ્પષ્ટ રીતે જોઈ શકે છે, પરંતુ બધી કોપીઓ આવે છે તેમાં એ સારી રીતે ને સવસ સ્પષ્ટ હોઈ શકતા નથી જેથી કરીને આપણને ખબર પડી જાય છે કે તે કોપી છે. એથી કરીને આપણે જેટલું કોપી ઓથી દુર રહે એટલું શુસ માં આપણ ને કીધું તે પ્રમાણે જો આપણો એટલો બધો યુઝ ન હોય તો લે શકીએ પણ જો આપણે એકદમ ઉપયોગી હોય છે તે આપણે કોપીઓ લેવી જોઈએ ને જે જેથી કરીને આપણને તકલીફો પડી શકે. આપણે જેટલુ ઓરિજનલ વસ્તુઓનો યુઝ કરીએે છીએ તેટલુ આપણા માટે પણ સારું છે, જેથી કરીને આપણે એટલું બધું ઉપયોગ પાછળ દોડવું જ ન જોઈએ, આપણે ઓરિજનલ વસ્તુઓ આપણને સારી અને સ સસ્તી મળી શકે છે, તો આપણે તે વસ્તુનો વધુ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણને એના પાછળથી કોઈ જો ડીફેકટીવ પીસ મળી શકે તો આપણને બદલી પણ આપે છે હું કો ડિફેક્ટીવ પીસ નીકળી આવે તો આપણને બદલીઓ આપવા માટે તૈયાર હતા. તા તમે શું કેવો છો?
હા સાચી વાત છે, તમારી હવે તમે જાણો છો, ઓનલાઈન ને એવું પણ મંગાવો છો તમે તો તેમાં પણ તમને એટલી બધી અમુકમાં ગેરંટી વોરંટી હોતી નથી પરંતુ તમે ઓરિજનલ વસ્તુ જો મંગાવો તો તમને ગેરંટી વોરંટી બધુ જ મળી રહે છે અને મેં વચ્ચે હમણાં ફોન મંગાવ્યો હતો તો ફોનમાં પણ મારે એવું જ હતું. કે અ એક્સચેન્જ ઓફરમાં હતો ફોન પરંતુ ઓનલાઈનમાં મેં મંગાવ્યું હતું. તો ઓનલાઈનમાં ફોન ઓરિજનલ કંપની છે, કંપની મોટોરોલાની કંપની છે. તો મો મોટોરોલા ની કંપનીમાંથી જ મે ફોન ડાયરેક્ટ મંગાવ્યો હતો. પરંતુ ત્યાં ચેક કરવામાં મારો જે જૂનો ફોન હતો તે રિજેક્ટ થયો. પરંતુ મેં ત્યાં પૈસા આપી દીધા અને ફોન તો લઈ આવ્યો અને એ વસ્તુ છે કે જો એની જગ્યા મારે અમેઝોન કે ફ્લિપકાર્ટ હતે તો એ લોકો ચેક કરવા વગર ડાયરેક્ટ ફોનને લઈ લેતે. પરંતુ આ લોકો એ બધું એ લોકોની જે પોલિસી હોય તેને બધું ચેક કર્યું અને ત્યારબાદ ફોનની મને સારી પ્રાઇસ આપી હતી, પરંતુ મારો ફોન રીઝેક તો એના કારણથી આ બધું એમની સફળ થયું અને એવું જ તો આગળ પણ રહેશે તો પછી ના મેળ આવે, એટલે હું એટલું જ માનું કે આપડે ઓરિજનલ શું કેવું ઓરિજનલ તમારુ શું માનવું?
તમારી વાત એકદમ બરાબર છે, કે આપણા કોપીઓથી જેટલું દૂર રહે તો એટલું આપણા માટે સારું રહેશે. જો આપણે ઓરિજનલ વસ્તુ ઓ લઈએ તો તે આપણા માટે ખુબ જ જરૂરી છે, જેથી કરીને આપણે ઓરિજલ વસ્તુઓ લેવી જોઈએ, જેથી કરીને આપણે કોપીઓને ફગરમાં પડી ના જએ. જે થી કરીને આપણે ઓરિજનલ વસ્તુ જેટલું વધુ ઉપયોગ કર્યે એટલું આપણા માટે સારું રહેશે જો આપણે કોપી પાછળ જઈએ તો આપણા પૈસાઓ પણ એક જ દિવસમાં કોપીઓ નષ્ટ થઈ શકે તો આપણ પૈસાઓ પણ વ્યસ્ત થઈ શકે છે, જેથી કારણે આપણે જેટલું કોપીઓ પાછળ ના જઈએ જેટલું આપણે ઓરિજિનલ વસ્તુઓ પાછળ જઈએ તે આપણા માટે ખુબ જ સારું કહેવાય, પરંતુ લો લોકો સમજતા નથી અને સસ્તા અને સારા ના ચક્કર માં કોપીઓ પાછળ જયા કરે છે અને તેઓ ઘણું બધું પસ્તાય પણ છે કારણ કે તે વધુ સમય સુધી ચાલતુ નથી જેથી કરીને આપણે ઓરિજનલ વસ્તુઓ લઈએ તો, પણ તે અઢી ત્રણ વર્ષ સુધીનો પણ સમયગાળો ખેચી શકે છે, જેથી કરીને સારું પણ કેવાય જેથી કરીને જેટલું આપણે ઓરિજનલ વસ્તુ પાસે ખર્ચો કરીએ તો એટલો આપ એક સારું કેવાય છે, એવું માનવું છે તો આપણે ઓરિજિનલ વસ્તુ પણ આપડે એટલો બધો ખર્ચો. ખર્ચતા રહેવું જોઈએ તમે શું કેવો છો એમ કે?
હા સાચી વાત છે, હવે તમે જાણો છો, કે જે વસ્તુ જે કંપની બનાવે છે, હવે તમે માનો કે પ્રિન્ટર વસ્તુ છે, પ્રિન્ટર વસ્તુ એ છે. એચપી છે, આ બે કંપની એવી છે, કે તે લોકો- અ પ્રિન્ટર બનાવે છે, અને બ્રધર્સ બ્રધર્સ કંપની છે. કોનીક છે, આ બધી કંપની છે. પોપુ તો પ્રિન્ટર જ બનાવે છે, પરંતુ હવે કેનોન છે પછી બીજી પેનાસોનિક ની એ બધી કંપની છે, કેનોન એચપી હવે એપી ઓલરાઉન્ડ છે, એ પેલું પણ પ્રિન્ટર બનાવે છે. અને એની સાથે સાથે લેપટોપ ને એવું પણ બનાવે છે, પરંતુ હવે જે એપ સેમસંગ છે, એ બધી કંપની પ્રિન્ટર પ્રિન્ટર બનાવે છે. એ લોકોનેમાં મને રહે છે પરંતુ આપડે જો કેનોન કંપની એ છે કે કેમેરા બનાવે પણ આપડે જો કેનન કપની કેમેરા બનાવે એ એની સાથે સાથે પ્રિન્ટર પણ બનાવ્યા પરંતુ પ્રિન્ટર એટલા બધા કામયાબ નહી રે એ હું માનવું છે ને મારું તો એવું જ માનવું કે આપણેે જે કંપની કોનિક કંપની આપડે લેવા દેવા નથી. આપડું સર્વિસ પણ સારું રહે અને બીજી બધી વસ્તુ પણ સારી તમાર શું માનવ એમાં
હ તમે કીધું જે તે પ્રમાણે છે. એકદમ સારી છે અને જે આપણા માટે બધુ યોગ્ય પૂલ રીતે વસ્તુ બનાવી રહી છે. એના પાછળ જ આપડણે જવું જોઈ. આપડે નવી કંપની પાછળ જેટલું ઓછુ જોઈએ એટલું સારું કેવાય એવું માનવું છે. જો આપણે જે કંપનીને ઘણા વર્ષોથી જાણીયા છ ઘણું સારું વસ્તુ બના છે જેમ કે સેમસંગ છે પછી એવી બધી ઘણી બધી કંપનીઓ છે જેના ફોન અને પછી સ્માર્ટ ટીવી ફ્રીજો છે. ઘણું બધું સારી વસ્તુઓ બનાવી આપણે તેના પાછળ જ જોવાઈએ પણ ઘણા બધી નવી કંપનીઓ માર્કેટમાં આવી ગઈ છે પરંતુ તો જેટલું જૂની કંપનીઓ વસ્તુ વધારે લઈએ તેટલું આપણા માટે યુઝફુલ થઈ શકે છે કારણ કે મે જૂની કંપનીઓને એટલું બધું એક્સપિરિયન્સ હોય છે કે તે લોકો એટલા વર્ષોથી ફિલ્ડમાં આગળ આવી રહ્યા છે. જેથી કરીને તેઓને એટલો બધો અનુભવ હોય શકે એટલે કસ્ટમર ને એવું વસ્તુ આપ્યું તો આપણા માટે ઘણું સા સારું હોય જેથી કરીને આપણે જેટલું વસ્તુ તેના પાસેથી લઈ એટલું આપણા માટે ઘણું સારું કેહેવાય જેથી કરીને આપ જૂની કંપની પાછળ ઇન્વેસ્ટ કરવું જોઈએ પરંતુ ઘણા લોકો હમણાં પણ નવી કંપનીઓ પાછળ જઈ રહ્યા છે. જેથી કરીને આપણે તેના પાછળથી જો ઓછા ખર્ચામાં આપણે વધુ તો સારી મેળવવા માંગીએ છીએ કે આપણે જૂની કંપની પાછળ વધુ સારું ઇન્વેસ્ટ કરીએ. તો આપણને સારી રીતે કમિશન પણ મળી શકે છે જેથી કરીને આપણે એવી બધી પાછળ ગમે તે કરવું જોઈએ તમારે શું કેવું છે તે અંગે?
હા સાચી વાત છે, આપડે જો જૂની કંપની હોય એના પાસે જ ઇન્વેસ્ટ કારણ કે જૂની કંપની એક તો આપણે ટ્રસ્ટેડ હોય છે અને આપણ સર્વિસ માં એકદમ ફાયદાકારક બની રહ્યા છે જે આપણે જૂની કંપની હોય છે. તેના પાછળ આપ ઇન્વેસ્ટ કરીએ તો આપણા માટે ઘણું સા સારુ ગણવામાં આવે છે જૂની કંપની એટલે એકદમ સારા મ સાડી આ તમે જાણો જ છો કે આપડે સેમસંગ તમે કીધું સેમસંગ એ ફોનમાં બહ આગળ છે. એની સાથે સાથે કમ્પેરિઝનમાં હવે તો ઓપ્પો વિવો પણ આવી ચુકી છે પરંતુ હવે સે નુ માર્કેટ છે એટલું બધું નથી જે લક્ઝરયસ લ જીવે છે તે મોટા માણસો છે તે લોકો જ સેમસંગ નો ઉપયોગ અને વધારે એપલ તમે જાણો છો કે કેટલા વર્ષોથી ચાલી રહી છે એપલ એકદમ